હેલો.
કેમ છો?
બસ મજામાં શું કરો તમે.
હા કઈ નથી જોતી હતી આપને મોબાઈલ જોતી જ હતી.
સાચી વાત છે કામ બધું પડી જાય અને શું કરો થોડી વાર મોબાઈલ જોવામાં પણ ટાઈમ પાસ થઈ જાય.
હા મોબાઈલ ની કેટલી જરૂરત છે બહું જરૂરત છે હો. ત્યાં આપને કામ આવે બાળકોની મોબાઇલ આવે છે.
સાચી વાત હું તો એશ આજના યુગમાં આજના યુગમાં ટેકનોલોજી યુગ કહેવાય છે મોબાઈલ ફોન આજે આપણા જીવનનો એક બહુ જ મહત્વ મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. નાના બાલકો થી લગાવ વડેલા સુધી લગભગ બધા મોબાઈલના ઉપયોગ કરે છે.
હા સાચું કયું તમને જે મોબાઈલ નો ફાયદો બી બહું છે. નુકસાન ભી બહુ છે. કે મોબાઈલ વિજ્ઞાન ની એક અમૂલ્ય ભેટ છે. હા નાનકડું કારણ આજે આખી બીજા સાથે જોડી કે જે કામ કર લાવતા હતા એ આપડે મોબાઈલ ના માધ્યમથી થઈ ગયું છે.
સાચી વાત તો સાચી વાત ન મોબાઈલ ઘણા ફાયદા છે. મોબાઈલ ના આજે આપણા દુનિયાના કોઈ પણ ખૂબ ખુણે બેટેલા વ્યક્તિ સાથે થોડી ઘણી વાતમાં માં વાત કરી શકીએ ઓનલાઈન અભ્યાસ બેન્કિંગ ખરીદારી દવા મગવાની બુક ટિકિટ બુક સમાચાર મે અને સરકારી સેવાઓ લાભ લેવામાં મોબાઈલ ખૂબ ઉપયોગી થઈ ગયું છે.
હા સાચું ગયું તમને કે આપણે મોબાઈલ તો બહુ ઉપયોગી થાય ગય છે કે મોબાઈલ તો કારણે શિક્ષણ નું સ્વરૂપ પણ બદલી ગયું છે. કે જે વિદ્યાર્થી ઓનલાઈન અભ્યાસ કરી શકે છે. પુસ્તકો વાચી શકે છે ને નવી ભાષા શીખી શકે છે ને અને દુનિયાભરની જાણકારી તો જો ઘર બેઠા બેઠા મળી શકે છે ને ને ડોક્ટર ને એન્જિનિયર ને વેપારી ને કિસાન એને વિદ્યાર્થી તો બધા માટે મોબાઈલ ખુબ ઉપયોગી સાધન બની ગયું છે
સાચી વાત પરંતુ જ્યાં લાભ છે ના ત્યાં નુકસાન પણ છે આજ ઘણા બાળક અને યુવાઓ મોબાઈલના વ્યવસાય વ્યવસ ન એ શિકાર બની ગયા છે ઘંટો સુધી રેમ ગેમ રમવું સોશયલ મીડિયા ચલાવવાનું અને નિરથક વીડીયો જોવાના સમય બગાડ છે આથી આથી અભ્યાસ સ્વાસ્થ્ય અને પારિવારિક સંબંધો પર અસર ખરાબ પડે છે
સાચું કીધું મોબાઈલ તો આ તો છે ને જોઈ જો નુકસાન ભી બહુ છે કિ મોબાઈલ દ્વારા હવામાનની આગાહી અને બાજાર ના ભાવ અને આ જાનકારી દેવી જરૂરી છે એ વેપારી હોય ને વેપારી તો ઓનલાઈન વ્યવહારો કરી કે છે સામાન્ય નાગરિકો ડિજિટલ પેમેન્ટ દ્વારા સરળતાથી લેવડ દેવડ બી કરી શકાય પણ આને ની એક મર્યાદા હોય છે કે મોબાઈલ મોબાઈલ તો બહુ વધી ગયો છે કે આજે ઘણા બાળકો બહાર રમવા કરવા મોબાઈલ પર વધારે એ આ બાળકો ના ભલે યુવાનો સારી કસરત ઓછી થાય છે સ્વાસ્થ્ય
સાચી વાત અને વિદ્યાર્થી માટે પણ મોબાઈલ જ્ઞાનનો ખજાનો બની બની શકે તેના દ્વારા ઓનલાઈન ક્લાસ ઇફ પુસ્તક શૈક્ષણિક વિધી વિડીયો અને નવી માહિતી સહજ મળી શકે છે આપ તીનો આપ તીનો સો એમાં પણ મોબાઈલ જીવન બચાવે અને મદદરૂપી બને છે
હ વધારે
હ
એ એ રહેલા લોકો પણ એકબીજાની સાથે વાત કરવાના બદલે મોબાઈલ માંગે છે આથી તો સંબંધોમાં બી અંતર આવી જ શકે એટલું જ તો બઉ ગરમે કે બધા ગરમે તમે વાત કરવાની બી જ્યાદા તો મોબાઈલને તમૅ બઉ પછાર્યું છે
સાચી વાત તો હોય જ ને
આપણે તો મોબાઈલ નું સમજદારીથી ઉપયોગ કરવો જોઈએ કે જરૂરી કામ માટે મોબાઈલ વાપરલો પણ રોજ થોડુંસમે પુસ્તક વાંચવા ને પરિવાર સાથે તમે પ્રચાર કરવો ને રમત ગમતને યોગ મળવો જોઈએ.
સાર એ તો હોય છે ને એ મોબાઈલ વધારે ઉપયોગ કરવાથી આ આખોની તકલીફ પણ થાય છે ઓછું આવશે માનસિક તનાવ અને એકાગ્રતામાં ઘટાય શકે સાયબર અપરાધ ખોટી માહિતી અને ઓનલાઈન ઠગાઈ જેવી સમસ્યાનો પણ વધી રહી છે. એ બધા મોબાઈલ નો અધિક ઉપયોગ કરવાથી જ થાય છે.
સાૂટઓ અને મોબાઈલ નું તો મેં તો એટલું જ કહું કે મોબાઈલ જ્ઞાન નો દરવાજો બની શકે. પણ જો વિવેક વગર વાપરીએ ને તો સમય નો સૌથી મોટો ચોર બની જાય છે. કે મોબાઈલ નો ઉપયોગ કરીએ પણ મોબાઈલ ને આપના જીવન પર રાજ ન કરવા દઈએ.
સાચી વાત એટલે
આજ મોબાઈલ વગર જીવનની કપ મુશ્કેલ છે કે ના અલાર્મથી અ અલારમથી લઈને રાત ના શુભ રાતિ સુધી મોબાઈલ આપના જીવનનો એક ભાગ બ ગયો છે. પણ પ્રશ્ન એ નથી કે મોબાઈલ આપણા પાસે છે પણ પ્રશ્ન આપણા એજ છે કે આપડણે મોબાઈલ ને ચલાવીએ છીએ કે મોબાઈલ આપણે ચલાવે
સારી ઓ તો હે છે તો કેમ કે એટલે મોબાાઈલ ખરાબ નથી પણ તેના ઉપયોગ એના અયોગ્ય ઉપયોગ નુકસાનકારક છે. આપણ મોબાઈલનો ઉપયોગ જ્ઞાન શિક્ષક અને જરૂરી કામ માટે કરો ને કરવું જોઈએ સમય બગાડવા માટે નથી.
ના સાચું કય્યું તમને કે મોબાઈલ નો તો યોગ્ય ઉપયોગ શિક્ષણ વ થાય આરોગ્ય અને સમાજ સેવા માટે આશીર્વાદ આશીર્વાદ સમાન છે. જો કલા કો ખી શોષન હા એમને જોવા જોવાગડીએ નહી. તો આપનું ભવિષ્ય પ્રભાવિત થઈ શકે.
સાચી વાત તો હોય છે ને
આજે તો ઘણા વિદાર્થીઓ અભ્યાસ કરતા વધારે મોબાઈલમાં વ્યસ્ત રહી છે. અને પરીક્ષા સમયે પણ મોબાઈલ થોડી એટલે જ તો અભ્યાસ કરતા તમે મોબાઈલ ને દુર રાખો.
સાચી વાત.
મોબાઈલ ના કારણેઈ અપરાધ પણ વધ્યા છે. એ અજાણ્યા વ્યક્તિને અંગત માહિતી આપી મોટી લિંક ખોલવી ઓટીપી કેવો ને આ બધું નુકસાનકારક બની શકે છે એટલીસ્ટ તો ઓ સુરક્ષા કે જાગ્રત રહેવું જરૂ
સાચી વાત તો તો એય છે ને મોબા મોબાઈલ ઘણા ફાયદા આપે છે પણ એના નુકસાન બી બધા હોય છે તો એ તો મોણસો ઉપર નિર્ભર હોય છે ને કે કેવી રીતે એનો યુઝ કરવો. કે સા સારું કામ બી હોય છે અને ખરાબી હોય છે તો એના મે મોણસો ઉપર નિર્ભર છે.
સાચું કયું તમને કે મોબાઈલ થી તો સમય બચી પણ શકે અને બગડી પણ શકે એ આપના તો ઉપયોગ પર આધાર રાખે છે કે આપો આપ કઈ રિતે ઉપયોગ કરો તોજ થોડા સાથે વાત કરીએ ની પુસ્તક વાચએને એ અને પ્રકૃતિ સાથે સમય પસાર કરીએ તો જીવન વધારે આનંદમય આપે તો સંકલ્પ કરવો જોઈએ કે મોબા તો ઉપયોગ જરૂરી કામ માટે કરીશું. અભ્યાસ અને મોબાઈલ થી દૂર રહીશું . બહુ સમજાવા પડે છે. કે સોશિયલ મીડિયા નો મર્યાદિત ઉપયોગ કરીશું. પરિવાર અને મિત્રો સાથેની હું વાત કરવાને મહત્વ આપું છું. મોબાઈલ તો કરતા સ્વાસ્થ્ય અને તેને વધારે મતો આપી.
સારું સારું બઉ સરસ વાત કઈ છે.